હેલો.
હા! મિત્રો અવાજ આવતો છે?
હા! મિત્રો અવાજ જરા કપાતો જેવશે.
હ આ રોગ્ય કે?
હા! જરા ક્લિયર અવાજ નથી આવતો.
હા હા! કઈ નહી. તમારો અવાજ તો બરાબર આવતો છે.
હા! ફોન જરાક નજીક
તો શું કરી રહ્યા છો તમે?
કંઈ નહી બસ બેસીસી રહેલા.
હમ હમ!
હા! હવે આવે છે.
હા! વિષય પર થોડી ઘણી ચર્ચા ક કરવા માગતો હતો તો, તમે પણ થોડી ઘણી મને તપો તો સા
હલો.
હલો.
હા! અવાજ આવે છે.?
હા હા! તો હું એક વિષય ઉપર તમારા પરથી થોડી ઘણી ચર્ચા. કરવા માંગતો છો, તો તમે મ થોડો સમય આપશો.?
હા! ચોક્કસ.
તો જે મારો જે વિષય છે એ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ. ન સાહસ તો તમે શું થોડી ઘણી એના વિશે માહિતી આપશુ ને હું પણ એમાં તમારે જોડે થોડો સાહ સહકાર આપીશ
હા! મિત્ર ચોક્કસ. તમે કીધું ને, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાર વિશે થોડી. વાતો કરી. સ્ટાર્ટઅપ એટલે કે કેનો વિચાર પર આધારિત નવો વ્યવસાય ઉકી શકે. અમારે એ તો વિષય જ એવો હતો એટલે. એટલે કોઈ બી સ્ટાર્ટઅપ કરવા પહેલા તો આપણને. ફેકરીમાસ તો કરવું જ પડે તેથી. સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ વચ્ચે સહકાર દેશના આર્થિક વિકાસ અને રોજગારી. ખુબ જ મહત્વની હોય છે. કેવાય આર્થિક વિકાસ પર એ નિર્ભર હોય છે. જો સ્ટાર્ટઅપ પર જો કે આપલે. સ્ટાર્ટઅપ કરવા પહેલા કઈક વિસ્તાર્યા વગર ડાયરેક્ટ કરી દેતા હોય તો સારું ના કેહેવાય શું તમે સ્ટાર્ટઅપ વિશે કઈક માહિતી આપશો મને તમારા વિચારો
હા અમિત ચોક્કસ હમ પું કે સ્ટાર્ટઅપ માટે ક તો સેકિફાઈસ કે કઈ તો ભાગિદાન આપવું જ પડે છે એમાં આપણે જોવા જઈ તો કઈ પણ આપણે વસ્તુ ચાલુ કરવા ના હોય તો એમાં એમના પૈસા તો જોઈ જ મિત્રો તો પૈસા પણ આપણેે અ ભેગા કરવા માટે કઈ કામ કરવું પડતું હોય કે કોઈ રિકસ લેવો પડતો હોય કે કોઈ આપડે કામ કરતું હોય તો એ કામ છોડીને પછી એમાં આપણને લાગવાનું હોય મિત્ર ને આપણે મિત્ર જે સ્ટાર્ટઅપ છે એ જ આપણે જો સારી રીતના કરીએ તો જ આપણે જે ઉદ્યોગ છે એ ઉઊભો કરી શકીએ પછી એમાં આપણેે એમને સારો એવો સાહસ હોવો જોઈએ મિત્ર
હ
ને મિત્ર એમાં એવું છે કે સ્ટાર્ટઅપ આપણે કોઈ પણ વસ્તુ ન કરીએ કે કોઈ પણ આપણેે ધંધો ખોલેલો રહી તો એ ધન જે ડંગરરે એ એ આપણને આપણેે જે ધાર્યું હોય કે મેં આ ધંધા પરથી કે આ સ્ટાર્ટઅપ પરથી મહિનામાં અ વીસ કે પચીસ હજાર કમાવા પણ એવું થતું નથી મિત્ર સ્ટાર્ટઅપ આપડે જયારે કરેલું હોય એ સ દરમિયાન આપણે એમાં જે મુદલ કંમ નાખેડી હોય એ સામાન્ય રીતે એક બે લાખ રૂપિયા કે એનાથી બધો હોય કોઈ ધંધો સામાન્ય આપડે ખોલેલો હોય પણ શરૂઆતમાં જે એમાંથી આપણે જે કમાણી હોય મિત્ર એ એટલી બધી નથી હોતી એ મહિનાની જોવા જઈએ તો પાંચ હજાર કે ત્રણ હજાર કે પ પછી બે હજાર એવી પણ આવી શકે શરૂઆતમાં કારણ કે પહેલાના જે સમય હોય મિત્ર એ ખૂબ જ. સંઘર્ષ ભર્યોતો હોય છે. કારણ કે પેલો જે સમય હોય સ્ટાર્ટઅપની અંદર તે સમય દરમિયાન જે આપણે કઈ પણ વ્યવસાય ખોલેલો હોય. એ વધુ લોકોની ખબર હોતી નથી. જેથી કરીને જે આપણને જે પૂરતો જે નફો હોય. એ પણ થતું નથી. તો શરૂઆતમાં આપણેે જે ટકી રહેવું હોય એ ખુબ જ જરૂરી છે. કારણ કે પછી એ તો ધીરે ધીરે અ વિકસતું જશે ને ધીરે ધીરે એમાં પણ આપણેે થોડું ઘણું અપડેટ કરતા જશું તો એ રીતે આપણે અડીને રહેવું એ પણ ખૂબ જ જરૂરી છે મિત્રો.
ને એની અંદર આપણેે હું જયારે એ ભય વ્યવસાય આપડે કોઈ ચાલુ કરેલો હોય. તો એના માટે આપણેે જે ધારેલી કિંમત હોય. એ પ્રાપ્ત કરવા માટે આપણને સામાન્ય રીતે પાંચ થી છ વર્ષો લાગી જાય. પછી જે આપણે જે શરૂઆતમાં આપણે ધારેલો હોય કે મે પછી આગળ જતા એક દિવસમાં વીસ થી પચીસ હજાર રૂપિયા કમાવા.
કે મહિનાની અંદર મારા બે કે ત્રણ લાખ રૂપિયા થવા જોઈએ તો એ જે મહેનત છે એ પછી પાસળથી જતાં અ પાંચ વરસ કે દસ વરસ તે સમય દરમિયાન ધીરે ધીરે એ વિકસતું જશે ને પછી તે સમય દરમિયાન આપણે આટલા પૈસા કમાવશું ને પછી એ ધીરે ધીરે આપણું જે સ્ટાર્ટઅપ છે એ ઉદ્યોગ બની જશે. ને આપણેે કંઈ પછી એના થકી એમાંથી જે કમાયેલા જે પૈસા સે એનું જ એક સારો ઉદ્યોગ એવું આપણે નિર્માણ કરીશું. એ પછી સારી રીતે પછી આગળ જતા આપણને એમાંથી સારા ગણા પૈસા કમાશું આમ કરતા કરતા આપણેે જોવા જે તું એમાં જોવા જઈએ તો વીસ વીસ વરસ કે એનાથી વધારે વરસો નીકળી જાય. તો આટલાક જે અ શરૂઆતમાં જે મિત્ર ખુબ રસ હોય એ ખુબ જ સાહસ ભર્યા હોય છે. ને એમાં પણ અમુક એવા લોકો હોય છે કે જે કઈ ધંધો કે કઈ વ્યવસાય ઉદ્યોગ નું સાહસ કરતા હોય છે. પણ એ લોકો ટકી નથી રેતા. સમય જતા એ લોકો પછી છોડી દે છે મિત્ર. જેનાથી પછી એ લોકો ટકી નથી રહેશતા પછી થોડા એમાં પૈસા નાખીને પછી એ લોકો ચાલુ તો કરે છે પણ અર્ધ વચ્ચે છોડી દેતા હોય છે પછી એ લોકો જે એ લોકોની પોઝિશન રે એમાંથી પણ એ લોકો નીચે આવી જતા હોય છે. તો આવું ના કરવું જોઈએ આપડે ઘેર અને સાસ રાખવું જોઈએ મિત્રોને એક જગ્યા ઉપર આપણેે મૂકી રહેવું જોઈ જેથી કરીને પછી આપણને આગળ જતા લાભ મળે. તો તમારું શું કેવું મિત્ર આના વિશે.
હા મિત્ર પહેલા તો આપણે જાણું જોઈએ સ્ટાર્ટઅપ શું છે એમ કેવાય. સ્ટાર્ટઅપ એટલે એક એક નવીન વિચારો. કે ના વિચારો પર આધારિત હોય એટલે વ્યવસાયમાં સ સગડ મળી શકય તેમજ ટેકનોલોજી અને નવીનતા પર વધુ ભાર આપે ને તો એને સ્ટાર્ટઅપ કરવામાં મદદરૂપ થઈ શકે ને જેમ કેટલીક વાર કહેવાયને કે ઓછા રોકાણથી પણ શરૂઆત કરી શકાય જેથી કરીને પઇ તેમાં એનું કઈક મોટું મૂળે બની શકે તેમાં જેમ કેવાય ને એક્ઝામ્પલ તો કે મ્યુચ્યુઅલ ફંડ માં નાનો સ્ટોક રોકવાથી પણ ભવિષ્યમાં એને વેટ કરવાથી આગળ આપવાને કઈક એનો કઈક વેલ્યુ અલગ જ મળતી હોય તેમ સ્ટાર્ટઅપમાં આપણે પહેલા તો કંઈક ઓછાથી શરૂઆત કરવી પડે પછી આગળ જતા આપણને કઈક એના પર નોલેજ આવે તેમ વિકસિત થતું જાય રોજગારી ની નવી તકો ઊભી કર કરે છે તે સ્ટાર્ટઅપ કહી શકે તમે કીધું ઉદ્યોગ વિશે માહિતી તો ઉદ્યોગમાં દેશના જીડીપી અને નિકાસમાં મહત્વનો ફાળો આપે છે તો આપણે આ જોયું ને કે ઉદ્યોગમાં ખાસ કરીને ઉત્પાદન એટલે કે નાના પાયે વસ્તુનું ઉત્પાદન અથવા સેવા આપવા આપતો વ્યવસાય અને ઉદ્યોગ કહી શકાય હે તમે શું કંઈક જણાવી શકશો સ્ટાર્ટઅપ વિશે માહિતી થોડી
હા મિત્ર હમ સ્ટાર્ટઅપમાં જોવા જઈએ તો આપણે જે શરૂઆતના જે સમય સંઘર્ષ નો હોય એ આપણેે સાચવી લેવું જોઈએ એમાં આપણેે દટીને રહેવું જોઈએ તો પછી આગળ જતા આપણે જે ધારેલું પરિણામ છે તે પછી આપણે મેળવી શકીએ. ને તમે પણ આના વિશે થોડી ઘણી માહિતી આપી. એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું. થેન્કયુ મી ક્યાં?
ધન્યવાદ